હેલો
હેલો
બોલો
કેમ છો
મજામાં
મજામાં એમ
હા
આપણે બિઝનેસ ઉપર ટોપિક વાત કરીશું
હા જરૂર
આપણે નવો કોઈ પ્રોજેક્ટની શરૂઆત કરીએ
હા
તો આપણે સૌથી પહેલાં શું જરૂરી
અને મને કોઈ જાણકારી નહીં તમે જણાવો ને
સૌથી પહેલાં ઈમ્પોર્ટન્ટ લોકેશન છે એનું
એવું એમ ને
હા પછી એનું સ્થળ આવે
હા
બરાબર
બરાબર
જો આપણે સૌથી પહેલાં કોઈ પણ ડાયરેક્શન જોઈએ ને
હા
તો સૌથી પહેલા એનું સ્થળ હોય ને ત્યાં જે વસપોટ જગ્યા હોય ને ત્યાંજ આપણે એનું કોઈપણ બિઝનેસનો સ્ટાર્ટઅપ ચાલુ કરવાનો
હા વોસ્પોટ એટલે શું સમજાવશો
ઓસ્પટ એટલે અવર જવ સૌથી વધુ અવર જવર જે જગ્યા હોય ને એને વોસપોટ જગ્યા કહેવામાં આવે છે
એવું એમને
હા વચમાં કોઈ પણ ડાઉટ હોય તો મને જણાવી શકો
મને આના વિશે કશું ખબર નહીં તમે જ કહો ને બધું
એટલે તમે કયા પ્રકારનો બિઝનેસ કરવા માગો
હું છેને એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર વિશે
એગ્રીકલ્ચર વિશે તો પછી તમારે કોઈ એમ કોઈ દુકાન કરવાની ઈચ્છા છે કે પછી ખેતીનું કઈ
હ ઈચ્છા તો દુકાનની જ છે
અચ્છા તમે એગ્રિકલ્ચર કરેલું છે
હા કરેલું છે
તો તમે આ ક્યાંય કોઈ પણ જગ્યાએ દુકાન છે કે નહીં
ના, હજુ કોઈ જગ્યાએ દુકાન નથી.
કઇ એવું કયાં વિચાર્યું કે, અ હું આ જગ્યાએ દુકાન લઈશ?
ના, હાલે એવો કોઈ વિચાર પણ નથી કર્યો.
તમારે સૌથી પહેલાં એમાં એ નક્કી કરવાનું છે.
હા.
કે મારે કઈ જગ્યાએ કઈ જગ્યાએ મારે દુકાન કરવી.
હા, એ તમારી વાત સાચી.
તમે સૌથી પહેલાં એ જણાવો કે, તમે લગ્ન થઈ ગયા કે ન સીસીએ?
થઈ ગયા છે.
લગ એટલે તમારે સાંજે ઘરે આવવું પડે.
હા.
તો તમારે. આજુબાજુના વિસ્તારમાં જ તમારે. અ દુકાન નું જ કઈ વિચારવું પડે.
હા, એ વાત તમારી સાચી‌.
તો પછી તમારે આજુબાજુ કઈ સીટી લાગે?
તમારે આજુબાજુ સીટી. આમ તો અમારા એરિયાને કિલોમીટરની અંદર શિહોરી લાગે.
અચ્છા. તો આપણે ધાર્યું કે એક સિટી છે.
ના.
તો પછી આપણેે ત્યાં. સ્ટાફ ને કરી, આપણે તમે એવું મને કહો કે તમારે આજુબાજુની એગ્રી. કલ્ચરમાં સૌથી વધારે શું વાવેતરી થાય છે?
અહિયાં તો સીઝન પ્રમાણે થાય છે વાવેતર.
જેમ કે?
જેમકે બટાકા છે, મગફળી જેમ કે, શિયાળામાં બટાકા થાય. હા, ચોમાસામાં મગફળી થાય, કઈ રીતે સિઝન પ્રમાણે થાય છે?
બરાબર. તો તમારે ખાતરનું કેવું હોય?
એટલે કયું ખાતર, રાસાયણિક ખાતર કે?
કોઈ પણ રાસ એટલે તરત જ તમને કોઈ પણ બધું ખાતર એક જ ટાઈમે મળી રહેે ખરી, કોઈપણ ટાઈમે?
ના, એવું તો નહીં હોતું, ખૂબ લાંબા ગાળે પછી મળે છે.
બરાબર. તો તમારે સૌથી વધારે યુરિયા ખાતારની તંગી હશે.
હા, અમારા વિસ્તારમાં હજી વધારે અસરો યુરિયા ખાતાની જ છે.
બરાબર, તો તમે બાયો યુરિયાનું નામ સાંભળ્યું છે?
ના, મેં કંઈક સાંભળ્યું છે, પણ પૂરી જાણકારી નથી ત્યાના વિશે.
બરાબર. તો તમારે એગ્રિકલ્ચરમાં સૌથી પહેલાં. યુરિયાને રિપ્લેસ કરતું એક ખાતર બનાવ્યું છે, ભારત સરકારે.
હા.
જે જે બાયો યુરિયા છે.
હા.
એમાં તત્વ બધા એક જ જેવા આવે છે, પણ એ થોડું લે પેલા કરતા થોડું ગુણ ઓછું આપો.
કે મતલબ.
એટલે તમે એક વીઘામાં બે ઠેલો નાખતા હોય ને કે પેલાં યુરિયા નાના દાણા
હા
તો તમે આ રી ત્રણ નાખ્યું પણ આમાં એવું કે તમે આજુ બઉ તો નુકસાન નહી આપતું ખેતરને એક ભારત સરકાર દ્વારા એક સારી એવી આમ પ્રોડક્ટ બનાવેલી એટળે
એ
એટલે તમારે એવું કરવાનું કે તમારા દુકાનમાં એવી વસ્તુ એવી રાખવાની કે આના હ ના મળતું એની જગ્યાએ તમે આર આપી શકો પણ તમારા ઘરજને સારી રીતે સમજાવવાના.
હા એના વિશે મને પૂરી જાણકારી નથી એટલે એટલે જ તમારી સાથે વાત કરું છું.
બરાબર તો તમારે જો સૌથી પેલા તમારે જે સારી જગ્યાએ ચાલતું હોય ને
હા
એવી જગ્યાએ એક દુકાન દેખવાની આવે.
હા બિલકુલ.
પછ તમે જોશો કે આજુબાજુ એ સિટીમાં કોઈ બીજી તો અ દુકાનો હશે જ ને એગ્રોની.
હા છે પણ એટલી બધી વિકસિત નથી એમ કે વધધુ વસ્તુ ત્યાં મળી રહે.
હા તો તમારે તો એક એક જગ્યાએ જાયને બધું તમારે પૂછપરછ કરવાની કે ત્યાં જ કેવું ચાલે છે કેવા પ્રકારનું આમ બધું મળે છે વ્યવસ્ જે વ્યવસ્થા હ એ બધું દેખીને તમારે દુકાન કરવાની.
હા એટલે મોટા ભાગે જોય જ છે કે ત્યાં પૂરતી વસ્તુ મળતી નહીં.
તો તમારે સૌથી પેલા દરેક વસ્તુ દુકાનમાં લાવી દેવાની.
એવુ એમને
આ તમે કોઈ કાગળ કર્યા કે નહી કર્યા.
ના એના વિશે કોઈ લાયસન્ જોવેશે મેં એવી વાત સાંભળી છેીએ.
હા લાયઇસન્સ ની જરૂર પડશે સૌથી પહેલા તમારે લાયસન્સ નીકળવાનું રહેશે.
હા
પછી ત્યાં લાયસન્સ નીકળ્યા પછી તેને તે દુકાનનો જીએસટી નંબર ની એ બધું લાબા નું રહેશે. પછ જે તે તાલુકામાં તમે બનાવતા હોય ને એ દુકાન
હા
ત્યાંની પરમિશન જોશે.
પરમિશન તાલુકામાંથી લેવાની.
હા હા તો ચાલું એટલે તમે જે જગ્યા કરતા લગભગ જિલ્લામાં જ નિબ આવે
હમ
એટલે તમારે તો જિલ્લામાંથી પરમિશન લેવાની રહેશે.
તાલુકા માંથી લેવાની ને જિલ્લા માંથી પણ લેવાનીને
ના જિલ્લા માંથી તાલુકામ કોઈ પણ તાલુકામ તમે કરી શકો.
હા
પછી તમારે ત્યાં એ પરમિશન લીધા પછી તમારે દુકાન ન કોઈ પણ દુકાનમાં બધું તમે પૈ ગમે તે કરી શકો પ તમારે જેમ કે ખાતર લબવું હોય તો સંઘ વાળાનો કોન્ટેક્ટ કરવો પડે જેમ કે તમારે કોઈ પણ બીઆર એમ બીઆરને લાવવું હોય તો તમારે એવી રીતે દોતીવાળા યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કરવો પડે.
આપણે જે જંતુનાશક દવાઓ હતી એ પણ રાખી શકીએ.
હા હા દરેક વસ્તુ તમે રાખી શકો.
અચ્છા
કોઈ પણ ડાઉટ હોય તો મને કહેવાનું થોડું એટલે હું બચમાં એ ક્લિયર કરી દઉ એમ
મેં તમને એમ કતો હતો કે બીજી કોઈ દુકાન હોય, તો તે આપણેે જોડે દુકાન કરી શકીએ ખરી તેની કોઈ વાંધો આવે ખર કે કોઈ પરમિશન મળે ખરી દુકાન કરવાની
કોઈ જ કોઈને, તકલીફના આવે તમે લાયસન્સ તમે જિલ્લામાંથી લઈ, કો ને
હા
એટલે પછી, તમે તો દોતીવાળામાં કરો કે ગમે તે બીજી જગ્યાએ કરો તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે, પણ તમે ત્યાંની બાજુ કરો તો તમારે ગ્રાહકને તમે જો જેમ કે તમે પચાસ રૂપિયા આલતા હોય, તો પછી તમારા બાજુ વાળો કોઈક ચાળી રૂપિયામા આલે તમારે તો એથી ગ્રાહકી તૂટવાની
હા, એ વાત તો સાચી પણ અમુક વસ્તુનો ભાવ ફિક્સ હોય છેને.
ના એવું કોઈ નક્કી નહી, હો તો ફિક્સ જ હોય હવે જેમ કે મારી દુકાન હૈ મે હવે, બાજુ વાળો પચાસમાં લેતો હોય તો મારે ગ્રાહક લાભામાં ચાવે મળલું દસ રૂપિયા ઉછુ, મળે પણ ગ્રાહક તો બીજી વાર આવે ન ઓછા ભવીએ આપીએ હતો.
એટલે સાહેબ અહીંયા મોટા ભાગે યુરિયા ખાતારની જ અછત છે.
હા, તો આપણે તો બાયો યુરિયા એ લાવ દેવાનું ગ્રાહકોને સમજાવવાનુ કે આ એનું એ વસ્તુ હોય, ફક્ત આમાં થોડા ગુણો ઓછા હોય પેલા કરતા એવી રીતે સમજાઈ દેવાનુ
અને બીજું કે અહીંયા બિયારણ બિરાણ નથી મળતું પૂરતાં પ્રમાણમાં સારુ ક્વૉલિટીવાળુ
તમારા દોતી વાળામાં સારામાં સારુ આખા ગુજરાતનુ હુ હોય એગ્રીકલચરનું જે હાડ્રોલિક બધી ખેતીઓ થતી હોય, તે બધી એગ્રીિકલ્ચર બહુ થતુજ હોય.
તમે ગુજરાત દાતીવા કશિ ઇનિટીની વાત કરો ને
હા, હા
હા, મેં ત્યાં પણ સાંભળ્યું જ છે, કે ત્યાં સારુ મળે છે. પણ મને પૂરી જાણકારી નથી તેેના વિશે
ના તમે ત્યાં કદી તમે ત્યાં કદી કે દિવસ ગયા.
ના, એક વખત જવાનો પ્લાન થયોતો પણ કેન્સલ થયો તો ત્યા ગયા નહી
બરાબર તો, તમારે તો એક વાર બધું ચકાસને કરી દેવાની કે ત્યાં શુ શુ મળે છે. ને તમારે કોઈ પણ જે જગ્યાથી તમે ડીલરશીપથી લાવો ને માલ
હા.
તો, પછી એને બધું રીતે તમારે ગેરેંટી લઈને જ લેવાનું રહેશે.
એવુ
હા.
લાયસન્સ કેટલા ટાઈમમાં ઇશ્યુ થઈ જાય.
એ પછી તમારે તમારે સાહેબ કેવા પ્રકારના છે, તમાને બો વધારે હેરકટ હોય તો પછી તો તમને થોડું લેટ આવે પણ તમારે સારા સાહેબ હોય તો તરત આવી ગયા છો, મહિનામાં આવી જાય એમ.
મેં સાંભળ્યું છે કે છ મહિનામાં નથી આવતું, બાર મહિના ઉપર ટાઈમ લાગે છે એટલે તમને વાત પૂછ્યું.
હા, એ એટલે મેં એજ કીધું કે સાહેબો જો સારા હોય ને તો સર તો તમારે જલ્દી કામ થઈ જય. તમારે પછી સાહેબને હેરાન જ કરવા હોય તો પછી તમારે થોડું લેટ થાય એમ.
એવું એમને.
હા હા.
બાજરીનું બીજું જે આ મોટા ભાગે વિસ્તારમાં ઉનાળામાં બાજરી વવરાય છે. બાજરીનું બિરાણ પણ સ સારું મળતું હોય તો ખેડૂતો સદ્ધર થાય. એવું હોય તો સારું.
તમારે આ બધા દુકાનોવાળા છે ને. એ. નોર્મલી એવું કરતા હોય કે ત્યાં બેસી રહે્યા તમારે એના કરથી કોઈક વિપરીત કરવાનું જેમ કે તમારે. ગામડે ગામડે ફરવાનું કમારે ત્યાં આવું આવું બિયારણ મળે છે આવું આવું વસ્તુ હશે એવું બધું તમારે થોડું ડેવલોપ માર્કેટિંગ કરવાનું.